અવાજ આવે છે બેન
હા મિત્રો અવાજ આવે છે તમારું સાઉન્ડ ખૂબ જ સરસ છે મિત્રો તમારે ત્યાં નેટવર્ક પણ સારું હશે કારણ કે મિત્રો તમે તમે ગામડામાં રહો છો પરંતુ મિત્રો તમારે જે વિસ્તાર છે એ વિસ્તાર મિત્ર ઘણું બધું એવું નેટવર્ક સારું રહે કારણ કે તમારા વિસ્તારમાં મિત્ર એવું છે કે જે સરપંચ છે એ ખુબ જ ઘણું સારું કામ પણ કરી રહ્યા છે. તો અમે તો આશા રાખીએ કે મિત્રો તમારો. તમારો જેવો સરપંચ છે એવો અમારા વિસ્તારમાં પણ રતે તો અમને પણ યો નેટવકવ નેટવર્ક પણ પ્રોવાઈડ કરતી તો અમને ખૂબ જ સારું લાગત કારણ કે તમારા ગામમાં તો હવે ગામડામાં ઘણા બધા એવા જે નેટવર્ક ના ટાવરો લગાવવામાં આવ્યા છે તો. અમારા વિસ્તારમાં પણ આવી જે સુવિધા કરવામાં આવે તો મિત્રો ખુબ. આભાર માનતી તો આગળ શું મિત્રો તમારે શું સારું છે ને બધું.
હા મિત્ર બધું જ ચારું ઘણા દિવસો તમે પણ કોલ નથી કરતા હું પણ નથી કરતો શું ભૂલી ગયા કે શું. હ આપણા જે ભિતરે એક મતલબ થોડા એલી વિષય ઉપર વાત કરવા જઈ રહ્યો છું. તો એ વિષય નું નામ છે. કે આપડે જે ઓનલાઈન શોપિંગ. ઓનલાઈન શોપિંગ નો અનુભવ.
હા મિત્રો તમારો આ ટોપિક છે ને આ મને ખુબ જ ગમ્યો. કારણ કે મિત્રો આ ટ્રેન્ડિંગમાં છે કારણ કે હવે તો મિત્રો. આપણા ભારત દેશમાં બધી બધા જ લોકો ઓનલાઈન. શપિંગ વિશે જાે છે અનલાઈન શપિંગ એ. ખુબ જ સસ્તું છે અને સરળ રીતે આપણે મિત્ર હવે તો બહાર સ્ંગ જવું પણ નથી પડતું. કારણ કે મિત્રો હવે તો આપણા મોબાઈલમાં જ શોપિંગ આવી ગઈ. આપણે એક બટન ક્લિક કરીએ કે આ વસ્તુ ગમતી છે તો. આપણા મિત્રો ઘરના બહારના સુધી આવી જતી હોય તો. એમાં આપણને કેટલો ગર્વ થાય અને વસ્તુની પ્રઇસ પણ મિત્રો આપણને. યોગ્ય ભાગ મળતી હોય છે તો મિત્રો આપણો મોબાઈલ હવે આપણું એક એવું એવું કાર્ય બને. એવી શકે ખુબ જ અને મિત્રો ઓનલાઈન શોપ. તમારે જે ટોપિક છે. એ ખુબ જ સરસ છે કારણ કે મ ઓનલાઈન શોપિંગ દ્વારા આપણે ઘરે બેઠા બેઠા. મિત્ર આપણે કોઈ પણ ઓર્ડર કરી શકીએ જે આપણને ગમતું હોય. જે વસ્તુ આપણને જોગી લાગતી હોય અને એની કિંમત પણ. સારી હોય એવી વસ્તુ આપણે ઘરે બેઠા અને સરળતાથી. આપણે એ પ્રાપ્ત કરી શકીએ. કારણ કે મિત્રો હવે એ ઓનલાઈન શોપિંગ કરવા માટે આપણે. શું ધ્યાન રાખવું જોઈએ અને શું રહેવું જોઈએ્ર. એવું છે કે ઓનલાઈન શોપિંગ માટે મિત્રો ખાસ તો નેટવર્ક. નેટવર્ક એવો છે કારણ કે નેટવર્ક આ એરિયા હોય. તેવી જગ્યાએ આપણે સરળતાથી આપણે શોપિંગ કરી શકીએ કારણ કે. આપણે કોઈ પણ એપ્સ હોય અથવા તો ફ્લિપકાર્ટ. એટલે એલે ફ્લિપકાર્ટ નહ પરંતુ જે આપડ એમેઝોન છે. ફ્લિપકાર્ટ છે. મેસો છે એવી ઘણી બધી એવી એપ્સ છે જેના દ્વારા આપણે. ઘરે બેઠા મોબાઈલ દ્વારા ઓનલાઈન સ. કરી શકીી મિત્રો તો તમારે શું કેવું છે મિત્રો.
હા મિત્રો તમે જે જ્ાન આપ. આપી રહ્યા છો એ મને ખુબ જ ગમ્યો છે. પરંતુ હવે જોઈએ તો આજકાલ લગભગ દરેક વ્યક્તિ. કોઈક ને કોઈક વસ્તુ ઓનલાઈન કરી દે છે. મેં પણ કરી હું જેમ કે જે મતલબ એક વખત હું ડમ્બર્સ મંગાવ્યા હતા. અને એવા ઘણા બધી પ્રોડક્ટ જે ફેસવો છે એ બ. ઓનલાઈન જ મંગાવ્યા કરું છું. તો એ પેલા લોકો દરેક વસ્તુ માટે બજારમાં જતા હતા. પણ તે હવે જોઈએ નહી તો. એક ક્લિક કરીને મોબાઈલમાં કપડા છે મોબાઈલ છે. પુસ્તકો, ઘર વપરાશી વસ્તુઓ ઇલેક્ટ્રોનિક્સ એવી ઘની બધી વસ્તુઓ ઘરે બેઠા મંગાવી દે છે. તું એ ખુબ જ શરૂઆત થાય છે અને આપણો જે ટાઈમ છે. એનો પન આપણનો બચત થાય છે. ઘણી વખત એ સારી વપર પણ મળી જાય છે આપણને એવી એપ્સ પર. જેમાં આપણે વાપરીએ છીએ જે કઈ કઈ છે જે આપણે જોઈ શકીએ છીએ કે જે આપડે જે ફ્લિપકાર્ટ છે વિસો છે પછી બ્લેન્કેટ છે, પછી જે એમેજોન છે. તો દરેક એપ પર અલગ અલગ પ્રાઈ જોવા મળે છે આપણને. જેમાં આપણને જે જોવા મળે છે એ એમેઝોન. તે એમેઝોન પર આપણે જોઈએ શકીએ છીએ કે થોડી પ્રાઈઝ ખુબ જ વધારે હોય એટલે કે એમાં થોડું કોલિટી વધ વધુ સારી હોય છે આપણને જોઈએ તે અને મને સૌથી સારી એવી વાત એ લાગે છે કે એક જ વસ્તુ ઘણા વિકલ્પોથી સરળતાથી જોઈ શકે છે. અને આપણને ખબર જ છે તેને દરેક વસ્તુના ફાયદા હોય તો દરેક વસ્તુના ગેરફાયદા પણ હોય છે મિત્રો
હા મિત્ર તમારી વાત હા મિત્ર તમારી વાત ખુબ જ સાચી છે. કારણ કે મિત્રો તમે કીધું પેલા પણ કીધેલું કે એક ચિકન ના બે બે પાસા હોય છે. એક સારો ફાયદો પણ હોય, શકે અનેને એના ગેરફાયદા પણ હોય શકે તો મિત્રો આપણે જે તમે કીધું કે ઓનલાઈન શોપિંગ ના ફાયદા તો છે, મિત્રો પરંતુ એના કેટલા ફેરફાયદા બંધ છે એ તમને હું જણાવું કારણ કેને તો ફાયદા એ છે કે આપનો સમય બચે આપણે ઓછા સમયમાં આપણે તરત જ એને સસ્તા ભાવે આપણે એ વસ્તુ પ્રાપ્ત કરી શકીએ અને મિત્રો એના ગેરાયા ગેરફાયદા પણ એટલા બધા છે કે ઘણા બધા જો મિત્રો હું તમને જણવા મામાંગુ એ તને ધ્યાનથી સાંભળશો કારણ કે એ તમારા સાથે પણ ફોટ થઈ શકે અને તમારા જે બીજા ફન્ડ હશે એ લોકો સાથે પણ ફોર થઈ શકે તો મિત્ર આપણે ધ્યાન એ રાખવાનું છે, કે જય્યારે પણ મિત્ર આપણે કોઈ ખરીદી ઓનલાઈન કરવાના હોય, ત્યારે આપણે મિત્ર જે એમેઝોન હોય ફ્લિપકાર્ટ હોય મેસો હોય બ્લિન્કીટ હોય એવી જેમ એપ્સ હોય જે યોગ્ય હોય સિક્યોર હોય એવી એક પરથી જ આપણે કોઈ પણ શોપિંગ કરવી જોઈએ. અને આપણે મિત્રો હવે તો એવું છે, કે ઇન્સ્ટાગ્રામ પર પણ કેટલી બધી એવી એપ્સ દ્વારા કે જે પણ લિંક હોય એના દ્વારા શોપિંગ થતી હોય છે. તો મિત્ર એ નહી કરવો કારણ કે મિત્ર એમાંથી આપણને કેટલું બધું આપડ નુકસાન પણ થતું હોય છે ફ્રોટ થતા હોય છે. તો મિત્રો હું તમને જણવા મામાંગુ છું કે ઓનલાઈન શોપિંગથી. કેટલા બધા ગેરફાયદા થાય એટ નુકસાન થાય અને ફળ થતા હોય એના વિશે જાણવા માંગુ છું કે મારો એક મિત્ર મારો ખુબ જ જીગરીત મિત્ર હતો મિત્ર એટ જીગરી એટલે કે અમે સાથે જ રેતા હતા અને એ મ્ર મ મને કીધા વગર જે ઇન્સ્ટાગ્રામ પર જે રીલ જોઈને મિત્ર જે એને ગામી ગયા કપડાં તો એ મિત્ર એ ઓર્ડર કરેલો જે લિંક હતી એ ખોયલું એ લિંક ખોલવા માટે પણ એ મિત્ર પર ત્રણસો રૂપિયા માગયા અને ત્યાર બાાદ એ આઈડી ટ્રેક કરવા માટે એના બસો પચાસ માયગા અને એવું કરી કરીને એ મિત્ર પરથી ધીરે ધીરે અને જે જીએસટી જીએસટી ના પણ ત્રણસો થી વધારે કાપવા એટલે ધીરે ધીરે એ મિત્રને મારા મિત્ર ને સતતો જ ગયો અને મારા મિત્ર પણ એટલો ભો્યો કે એવ આપતો જ ગયો કારણ કે એમને એવું લાગ્યું હતું કે આ જે પણ શર્ટ કે પેન્ટ હતું બ્રાન્ડ બ્રાન્ડેડ એ એ એમને ગમતું હતું અને એને જોઈતું હતું તેને એવું લાગતું હતું કે આ ફોટ નહી નહી હશે તો એ મિત્રો આ પેમેન્ટ કરતો ગયો અને પેલો ફરીથી કેતો હતો કે જીએસટી પર નવાણું રૂપિયા આપ વાના ત્યારબાદ એક રૂપિયો એટલે કે એક રૂપિયો પાસળથી આપવાનો એવું અમને સેતરતો ગયો. તો અમને ખુબ જ શંકા લાગી એમ કરીને અમે અઢારસો જેટલા અઢારસો કે એનાથી ઉપર અમે પેમેન્ટ કર્યું. ત્યારબાદ અમને અમે એ વ્યક્તિને જણાવતા હતા કે આવું નહી કરું. કે અમે પોલીસને જાણ કરીએ. તો એ મિત્ર કે એ જે વ્યક્તિ હતો એ અમને સેતરતો ગયો. અને અમને ખુબ જ ખુબ જ એવું લાગ્યું કે આ ફ્રોડ સે. તમે તરત જ જે સાઈબર ક્રાઈમ નંબર હોય એના પર અમે કોલ કર્યો. અને મેં જે નોંધણી કરાવી ત્યારબાદ અમે જે નજીકનું જે પોલીસ સ્ટેશન હતું ને મિત્ર ત્યાં મેં ગયા અને ત્યાં અમે ત્યાં અમે નોંધણી કરી અને અમે કેસ દાખલ કર્યો. હમ અને જે પણ પોલીસ જે મેન હતો. એના સાથે મેં વાત કરી કે આવું આવું આવું થયું છે. તો તેમણે અમારા પાસે એક લખાયુ જેના કા એટલે એ અમારે કેસ લખાયો કે હા તમારી સાથે આવું આવું બયનું પસ એમને કીધું કે હા તમારા મોબાઈલ નંબરને એવું બધું બધું જ લખ્યું કે કઈ આઈડી હતી ને એવું. તો મિત્ર એવું ઘણું બધા ફ્રોડ થતા હોય સે. તો એ મિત્રને તો હું હજુ સુધી એટલે એમ કઉં સુ કે હવે જ્યારે પન આવી જે એપ્સ હોય, ઇન્સ્ટાગ્રામ પરથી જે લિંક હોય, એના પરથી શોપિંગ ન કરો તો મિત્ર હવે એત આવી એપ્સ પરથી શોપિંગ નહી કરે. કારણ કે એમને. ખબર પડે કે ફોડ થતા હોય છે. તો મિત્રો તમારો કોઈ એવો અનુભવ છે ખરો?
હા મિત્ર તો એવી વેબસાઇટ અને એપ્લિકેશન પન હોય છે. જેમાં એ ટોટલી કંઈક એપ્લીકેશન આવી છે. અને તે આપણેે જે. જે બો રકમ માંથી પણ આપ જેિસ્કાઉન્ટ માંથી મળતી હોય છે. અને એ વસ્તુ આપણને. ખરીદવાની લાલ જ આપ છે કે આટલી સસ્તી વસ્તુ છે. એ તો આપણે પણ ચાલ ને ખરીદી લઈએ એવું થાય છે. આખ પરંતુ ખરેખર માં. જોવા જઈએ ને તો એ ખુબ જ આપણે આપણી સાથે. થતો હોય છે એમાં આપણને એકસપાય. વાળી વસ્તુ કે એવી ચીજ આપણને. આપવામાં આવે છે. અને એના પર ખોટી મતલબ એના પર ખોટી છાપ પાડીને આપણને. એ મોકલવામાં આવે છે તો એ વસ્તુ આપો ને મિત્ર. બચવું જોઈએ અને એટલ આપણને ધ્યાન રાખવું જોઈએ કે. આવી ઓનલાઈન કોઈ ફોન કરે તો ઓટીપી છે. એન યુપીઆઈન અથવા બેંકની માહિતી. આવી બધી વસ્તુ જે છે એને આપણને. આપવુ નઈ જોઈએ. તો મિત્ર એટલો સમય આપ્યો તેના માટે હું આભાર માનું છું.